હા અવાજ આવે છે.
હા બ.
હા તમારી રસોઈ બની ગઈ.
હા બસ. આજે તો ગુજરાતી જમવાનું બનાયું છે. અળવી ના પાન, પથર વરી કે ને.
હા પછી બીજું.
બસ એની સાથે હવે બાજરીનો રોટલો બનાય.
હા.
ઓહો.
અમારે મારા ઘરે માર મમ્મી એ છે. ને સેવ ટામેટા નું શાક રોટલી પછી ખીચડી કઢી શીરો એવું બધું બનાવું છે.
હમ હમ. તમને શીરો ભાવે છે. હમ તમને શું તમને શું વધારે ભાવે.
મને મને આમ તો બધું ભાવે, પણ પાણીપુરી વધુ ભાવે.
હ હા. હા મને તો મોસ્ટ. હાાય છે.
હા
હમ્મ મોમ જ બધા હું મોમોઝ વધારે ખાઉં
હા તમને બીજું શું બનાવતા આવડે
મને તો બધી વસ્તુ બનાતાડે મારો તો વિષય જ રસોઈ ન હોય એટલે
હા એટલે બીજું કઈ આમ શું જ તમને સારું બનાવતા આવડે
હ હું સલાડ સારું બનાવું છું
કેવું સલાડ
એ ફણગાવેલા મગનું ચણાનું મકાઈ નું
હા
હમ્મ
એટલે કે રીતે સોલાડ બનાવાનું
આપણે મગ ફણગાવાના આગલા દિવસે એને પલાળી પછી દસ કલાક રાખી અને પછી એને કાણાવારાામાં મૂકી દેવાના તો બીજા દિવસે ફણગા ફૂટી જાય પ્રોપર એટલે કણગા ફૂટે એટલે પછી એને પછી ધોઈ અને સ્ટીમ કરી નાખો થોડા વરાળમાં બાફી નાખું અને પછી થોડા ઘણા બહુ નહી અને વથોડું મીઠું નાખ્યું પછી એને અંદર ગાજર બીજ છે કાકડી છે ગાજર છે બીજ છે કાકડી છે પછી ધાણા છે લીંબુ છે એ બધું અંદર નાખ ઓ મસ્ મસાલામાં ચાટ મસાલો નાખો જીરું નાખવું મરી નાખું
હા
પછી હમ્મ થોડાક તલ સ્પ્રિન્કલ કરી દઉં અ તલ ભભરાવી દઉં અને ધાણા પણ ઉપર ભભરાવું ઉપપલ સીંગ મુકું અ ફાડશ સીગ ના હોય ને એમાંથી બે દાણા સી સિગ ના મૂકું ડેકોરેશન માટે સજાવટ માટે હમ્મ પછી ચણા નું બનાવું ચણા ને બોઈલ અ બાફી નાખું
હા
હ તાપીને પછી એમાં પણ આ પ્રમાણે બધું અ શાકભાજીમાં ત નાખવા આવું કાકડી છે ગાજર છે બીજ છે કોઈક વખત પનીર નાખીને ખઉું ચીઝ નાખીને ખાય એવું બનાવું બધાને ઘરમાં જે પ્રમાણે બધાને ભાવે જે પ્રમાણે જોઈતું હોય
હા પનીર વાળું બનાવો છો તમે
હા પનીર રું બ મ નાખ તો અંદર થોડુંક એને શેકી નાખવું, બટરમાં અને ઉપર થોડો મસાલો ગભરાવી દઉં અ પહેરી પહેરી મસાલો છે, કે પછી મરચું મીઠું એવું નાખીને બી થોડોક ફને ને ટેસ્ટી બનાવવા. પછી ચણા ના એમ રાખી તોું હ
હા, માર મમ્મી તો પેલું હા ભાવ માર મમ્મી તો પેલું ઢોકળા ને એ બધું મસ્ત બનાવે વનોવન ઢોકળા એ બધું.
હમ્મ તમારા ઘરે ખાટા ઢોકળા ખાય?
એટલે એની જોડે લસણ ની ચટણી હોય અને તેલ હોય બધું હોય, તે કાલે મારા મમ્મી એ હંડવો જ બનાવ્યો હતો.
હમ્મ હાંડવો તો ગુજરાતી યુનો ફેવરિટ
હા, એટલે બઉ બધો બનાયો તો પછી સવારે મી એ ખાધો.
હમ્મ બરાબર
ીજું બોલા દ મે
બસ બીજું આ અરવીના પાન સાથે બી ચાની સાથે ખાઈએ, ને પતરવેલી ના પાન તો અમારા અહિયાં વડતાલ છે, તો વડતાલમાં ખુબ સરસ તારા મળતા હોય, છે.
હા,
પાના તો ત્યાંથી લાવએ છે, તો એના પાના બનાય આપડે તો સારા લાગે છે. એનો સ્વાદ પણ સારો લાગે, થોડુંક ખા મો મીઠો હોય આંબલી ગોળ આંબલીને એવું નાખીને બનાવીએ પછી મસ્ત એનો વઘાર કરી દઈએ. તો ખુબ સરસ લટ
તમને પેલું ઢોસા ને એ બધું ભાવે સાઉથ ઇન્ડિયન?
હા, ભાવે એલે ઢોસા પણ ભાવે પણ સૌથી વધારે મને દહીં વડા ભાવે સાઉથ ઇન્ડ
હા, અત્યારે અલગ અલગ ટાઈપ ના ડોસ આવે છે, ને પ્લસ જીની ઢોસા પછી મસાલા આવેલા ચીઝવાડા ઘોટાલાા ઢોસા એ બધા અલગ અલગ આવે છે ને
હા
એમને કયો દ સ્ભાવ
મને એમાં ગોટા લદેસા ભાવ
હા એમાં તો અલગ અલગ બધા બધું નાખે પનીર ને ચીજ બધું
હા એનો ટેસ્ટ સારો લાગે છે
હા બીજું શું બનાવતા આવડે તમને
બીજું તો તમે પૂછો એ અમને બનાવતા આવડે છે હમ બધું જ હમણાં અથાણાની સીઝન હતી ત અથણા બનાયા
સેના સેના અથાણા બનાયા
ચણા મેથીમાં મેથીબનાાય લસણ હ લસણ કેરી નું બનાવ એવી રીતના
હા મારા મમ્મી એ ચણા મેથી નું બનાવ્યું તો મને ભરીને આપ્યું તું
બરાબર મને તો મારા સાસુ એ શીખ શખવાડય્યું તું તો એ પ્રમાણે બનાવ્યું પણ અથાણા વગર તો સારું ના લાગે ગુજરાતીને તો અથાણું જોઈએ જ એ છે છંદો છે
પછી પેલો ગુંદા નું અથાણું હોય પછી અલગ અલગ હોય છે પેલા
હમ હા તે આ થેલા કેડા હોય એવું બધું હોય છે
હા અમે એક હોટેલમાં ગ ને ત્યાં નવ પ્રકારના અલગ અલગ અથાણા હતા ગળિયા ખાટા એ બધા તા
તમને બાવ હતા
હા ભાવેહુ બહુ વધારે પડતું ના ભાવે થોડુંક ટેસ્ટ પડતું ખાઈએ
હા
બાકી તો નહી પછી છે બહ વધારે ખાઈએ છે ને તો પછી સ્કીિન પ્રોબ્લેમ થઈ જાય છે ચામડી ના રોગ થાય છે કે પછી ખટાશ ના કારણે નહી ખાતા
બાકી ભાવે તો વધુ. કારણ કે અત્યારે ગરમી પણ વધારે પડે છે.
હા
હમ
અત્યારે ગરમી તો કે મજા આવે ખાવાની.
હમ. આઈસક્રીમ, પછી લસ્સી છે.
હા
એવુ બધું સારું લાગે છાશ છે, પછી કેરીનો બાફલો છે.
કેરી, કેરી એટલ તો કેરી ન સીઝનમાં તો રસ બધાના ઘરે બના
હમ, રસ રસપુરી હોય, રસઈગડા હોય રસ-ખમણ હોય અને રસ્તો હોય જ.
તમને ભાવે રસ?
હા ભાવને.
હઅ
રસની સિઝનમાં તો ખાય જ લેવાનું ન. ખાવાના રસનું સીઝનમાં ખઉ.
જે તમને પેલું ફાસ્ટ ફૂડ ભાવે પીઝાને એ બધું.
હા. એમાં ભાવ પીઝા ભાવ મન. પીઝા ભાવે પછી ફ્રેન્ચ ફાઈઝ ભાવે હમણાં પછી મોમોઝ ભાવે છે. તો એ ભાવે.
હા
એવું બધું થોડું. હન હું ઘરે પણ બનાવું.
હા ઘરે કેરી મોમોસ બધા સ્ટીમ મોમોસ
હા, સ્ટીમ મોમોસ બનાવું. જેવું બાળકો કે એવુ હુ બનાવું. સ્ટીમ કે તો એમ નેમ ભાવે એ પ્રમાણે બનાવુ. બ થોડી તૈયારી વહેલી કરવી પડે એના માટે મારે.
એમા તો તીખી પેલી શેઝવાન ચટની હોય ને મેયોનીઝ હોય.
હા હા ચટની પણ ઘરે બને. ચટની પન બનાઈ શકાય. આપણે ઘરની ચટણી ખાવી હોય તે પણ સારી લાગે ટામે ટાનુ. એની સાથે.
હા એટલે તો પછી ફ્રાઇડ મોમોઝ બી મસ્ત લાગે.
શું.
ફ્રાઇડ મોમોઝ પણ મસ્ત લાગે.
હા એ. ફ્રઇડ બી કરી દઇએ ચાલે અંદર અત્યારે તો મોમોસ એમા શું વેજીિટેબલ જ આવે છે ને એપરેજ મેંદાના ના કરે તો ઘઉં ના પણ થઈ શકે. છે કે ચાલો મેંદો આપણા ને થોડું. રીનેના એ થાય. તો મેંદો મેંદાની જગ્યાએ ઘઉંના બી બની શકે છે.
સારું ચલો હવે આપણે પછી વાત કરીશું.
હા સારૂ.